કેમ છ બરાબર મજામાં છે તમારા ઘરે બધા
હા મજામાં છીએ તમે બસ સારા છો ને
હા મારા ઘર એકદમ બધા સારા છે અને ખુબ મજામાં રહે છે અને ખુબ એવું પોતાને બોલું રાખતા જ નથી ખુબ મજા કરીએ છે તમારા ઘર બાજુ કેવું છે હમણા ઇન્ટરનેટ કે બધી આવી બધી ઘણે સુવિધાઓ છે તે બધી સારી છે તમારું આ જે ચાલુ છે કે નહી ચાલુ છે.
આ અમારા ઘર બાાજુ તો ઇન્ટરનેટની ખૂબ સારી ચાયા તે આમ મા ઘણા સમય પહેલા ઇન્ટરનેટની તકલીફ હતી જ નવું નવું ઇન્ટરનેટ ને એ બધું ટેકનોલોજી ન વિકસિત થયેલો હતો તે સમયે જક વિસ્તારમાં તકલીફ હતી પરંતુ હાલના સમયમાં ત ખુબ જ સારી એવી અ ટેકનોલોજી અને ઇન્ટરનેટ અનો એવો સારો ઝડપી ઉપયોગ છે અને ખુબ જ એવો ઇન્ટરનેટ કનેક્શન સારા છે જેથી કરીને અમે અમને યોગ્ય રીતે અમે નિહાળી શકીએ છીએ બધું કાર્યક્રમ
હા એ તમે જે કીધું કે ઇન્ટરનેટ ખુબ સારી વસ્તુ છે અને ખરાબ વસ્તુ પણ છે પરંતુ પહેલાના જમાનામાં જો આપણે ઇન્ટર્નલ વસ ઈન્ટરનેટ જેવી વસ્તુઓ ન હોવાથી તે લોકો બધા જ એવા સારી રીતે રહેતા હતા અને ખુબ સારી રીતે આપણા જો દાડા દાડા આપણ કેય છે કે અમના જમાના માં ઇન્ટરનેટ તો હોટું જ નથી કે એમને એ બધા કોઈ પણ ફોન કરવાનો હોય તો એ લોકો તો ભત્ર વ્યવહાર જ લાગતા તે થોડા દિવસ કે પછી મહિના સુધી પણ એમને રાહ જોવા પડતી કે એમનો ભત્ર કેમ ના એ માટે એ બધું સંદેશ વ્યવહાર મા ટે એ બધી સુવિધા પહેલા ઉપલબ્ધ હતી.
હા એ બધી સુવિધાઓ ઉપલબ્ધ હતી કારણ કે પહેલાના સમયમાં તો ટપાલ દ્વારા અ લખ ટપાલ જ એકબીજાને જાણવા અને વાતચીત કરવા માટે ઉપયોગી અને પત્ર લખવામાં આવતા જેથી કરીને તે ટપાલમાં મોકલવામાં આવતા અને તે પછી અઠવાડિયે અને પંદર દિવસે કે મહિના માટેનો પાછો જવાબ આવતો અને તે ટપાલ મળતી જેથી કરીને પત્રવ્યવહાર દ્વારા જ પહેલાંના સમયમાં તો વાતચીત થતી હતી અને જ્યારે આપણે મુલાકાત લેતા ત્યારે જ વાતચીત થતી પણ અત્યારના ઇન્ટરનેટ ના માધ્યમથી તો અને આધુનિક ટેકનોલોજીના કારણે આપણે મોબાઈલ ફોન ના કારણે ઝડપથી અ દૂર દૂર આપણે રતા હોય તો પણ તે વાતચીત કરી શકીએ છ છે એ મને ખૂબ જ ગમે છે.
હા એ તો ખરું છે પરંતુ આ ઇન્ટરનેટ એ સારું ના કેવાય કારણ કે ઈન્ટરનેટને કારણે આપણને ઘણા બધા એટલે ફાયદા તો થાય જ છે અને નુકસાન પણ છે કારણ કે આ ઇન્ટરનેટ ઘણા બધા આવાથી જેના કારણે આ પક્ષીઓને અન્ય કોઈ પણ કાર્ય ની પક્ષીઓને એમને ખૂબ પેલુ થાય છે જેના કારણે પક્ષીઓનું મૃત્યુ એ થવાવા એ બધ સમાચાર પણ આવે છે જેના કારણે ઇન્ટરનેટ એટલું બધું હાઈ થઈ ગયું જેના કાર પક્ષી હવામાં ઉડે તો તે એ લોકોને કોઈ પણ પ્રકારના રોગો કે પછી ત્યાંજ જેમની મૃત્યુ થઈ જાય છે તે એમના માટે સારું ના કહેવાય એટલું બધું ઇડનનું માધ્યમ આગળ ચાલી રહ્યું છે જેના કારણે વાતાવરણમાં ખૂબ ગરમ થઈ રહ્યું છે
હા એ તો છે જ પરંતુ ટેકનોલોજી વિકસાવ સાથે લાભો સાથે ગેરલાભ તો હોય જ છે એ માટે આપણે પક્ષીઓને પણ યોગ્ય એવું કાળજી રાખીને ધ્યાન રાખવું જોઈએ અને જો એમાં તો એ બાબતની ધ્યાન રાખવું જોઈએ કે આપણે પણ ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ જ કરવો જોઈએ દુરુપયોગ ન કરવો જોઈએ પરંતુ ઈન્ટરનેટ ના લાભથી હાલના સમયમાં વર્તમાન સમયમાં જે ઓનલાઈન શૈક્ષણિક છે ઓનલાઈન જે સમાચાર પત્રો છે એમાંથી આપણે ઝડપ થી વાંચી શકીએ છી અને યોગ્ય રીતે આપણા આ કાળજી લઈ શકીએ છેીએ અને સારી બાબત તો એ છે કે આ ઇન્ટરનેટ ના માધ્યમથી આપણે જે દેશ વિદેશની બીજા શહેરોની તમામ જાણકારીઓ ઝડપથી તરત જ આપણને મળી જાય છે એવું મેં તો માનું અને ઈચ્છું છું જેથી કરીને તમને તમારે પણ આ ઇન્ટરનેટ નો ઉપયોગ કરવો જોઈએ અને તમારા ગામમાં પણ યોગ્ય ઉપયોગ કરેને તો આ એક લાભ જ છે.
હા એ તમે જે કીધું કે ઇન્ટરનેટ મદદ થી આપણને એક કોઈ પણ એકચ મિનિટમાં ઘણા વાળ વિદેશો કે પછી આપણા દેશોને એવી ઘણી બધી ગણતરી બધા આંકડાઓ કોઈ પણ શહેરના આંકડાઓ કે એને શું એટલે કે બધા જ પ્રકારની માહિતી આપણને તરત જ મળી જાય છે. છે અને આપણે જે પણ એટલે સ્ટડી માટે પણ ઇન્ટરનેટ ખૂબ જરૂરી છે અને સ્ટડી એટલે સ્ટડીમાં પણ આપણે ઇન્ટરનેટમાં ઘણી બધી એવી એપો છે કે ઘણી બધી એવી બધી લિંક છેએ આપને ઘણી બધી એવી અંડર એવી બધી લિંક ના દ્વારા આ આપણને કોઈ પણ એવી એક્ષામ ની તૈયારી કરતા હોય આપને તરત જ એમ બધી સ્ટ્રકચર મળી જાય અને ઈન્ટરનેટ ઇન્ટરનેટના મદદ થી આપને ખુબ એવું સારું ઓ નુ જ્ઞાન મેળવી શકીએ
હા એને એનાથી આપણને એવા લાભો પણ મળી શકે છે અને ઇન્ટરનેટ ના માધ્યમ થી આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ છીએ અને આપણે બધું ડિજિટલ બેંક પણ વિશે પણ જાણી શકીએ છીએ અને યોગ્ય એવી કાળજી લઈ શકીએ ઇન્ટરનેટ ના મા માધ્યમથી આપણે ઘણા એવા પ્રોગ્રામો નિહાળી શકીએ છીએ અને આપણને જે યોગ્ય જે નેટ પરથી જે જાણકારી મળે છે આપણે શોપિંગ કરી શકીએ છેએ એવી ઘણી એવી બાબતો પર આપણે તે ધ્યાન આપી શકીએ છેએ અને આપણને એ લાભ બની શકે છે એવું તો હું માનું છું અને મેં તો ઇન્ટરનેટ નો એવો સારો ઉપયોગ કરું છું જેથી કરીને મને ભણતરમ અને મારા પરિવાર માટે એ ખુબ સારી બાબત ગણાય રહી છે અને મારા ઘરે મારા દાદા પણ સમાચારમાં વા વાંચવા માટે અને યોગ્ય કથાઓ સાંભળવા માટે તેનો ઉપયોગ કરે છે મારા ઘરે મમ્મી પણ તેના યોગ્ય એમની જે પ્રસંગો ટીવી પર આવે છે તે જોવા માટે તે ઉપયોગ કરે છે અને તે ખુબ સારી રીતે નિહાળી શકે છે તમારા ઘરે પણ અમે અરે બધા ઇન્ટરનેટ નો ઉપયોગ તો કરતા જ હશો ને
નુકસાન આખો એટ બધ જોતા હોય પ્રોબ્લેમ થઈ જાય છે અને એમનું આખું ધન ફન ફોન ખાવા પણ જમતા નથી જેના કારણે આવી બધી પરિસ્થિતિઓ થાય છે જેથી કરીને આ ઇન્ટરનેટ એ નાના બાળકો માટે સારું નથી અને જો આ કારણ કે જો કોલેજમાં હોય જવું હોય તો ત્યારે ફોન નો ઉપયોગ કરવો જોઈએ અને ત્યારે જ અમને જે સમય એમને ફોનની જરૂર હોય તે સમય એમને આપવો જોઈએ કારણ કે જરૂર કરતા વહેલા પણ નહીિ અને મોડું પણ નહી એમને વહેલા જો આપી દે તો એમનું આખું જ્યાન મોબાઈલમાં જ રહે છે અને નાવા નાના નાના બાળકોને ફોન આપવું જ જો જોઈએ નહીં તમારે શું કેવું છે બરાબર ને
હા એ સાચી વાત છે કારણ કે ઘણી વાર શું છે કે આપણે ઇન્ટરનેટ નો યોગ્ય અમુક બાળકો ઉપયોગ કરતા નથી તે લોકો દુરુપયોગે દોરી જાય છે અને તેઓ એ લોકો નુ ધ્યાન ભંગ કરી નાખે છે અને પછી તે ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ નહીં કરે જેથી કરીને મેં તો એવું માનું કે તેઓએ પણ કાળજી તેમના મમ્મી પપ્પા અને ઘરવાળાએ પણ કાળજી રાખવી જોઈએ કે જેથી કરીને તે બાળક યોગ્ય ઇન્ટરનેટનોને એવો ઉપયોગ કરે અને સારી રીતે કાળજી આપે અને તે તમામ એવા પગલા જરૂરી લેવા જોઈએ જેથી કરીને તે તેનું સાવચેતી ભ્યા ઇન્ટરનેટ ના માધ્યમથી યોગ્ય જાણકારી લઈ અને દુરપયોગ દૂર કેન્દ્રિત ન થઈ જાય એ મેં તો એવી કાળજી આપવા ઈચ્છું છું મમ્મી કે જેથી કરીને મમ્મી પ પપ્પા અને ફેમિલીએ પણ પોતાના બાળક માટે યોગ્ય કાળજી રાખવી જોઈએ
હા એ તો જરૂરી છે કારણ કે નસ નાના બાળકોને હમણાં થી આપણે ફોન છે ઇન્ટરનેટ ને એવી બધી સુવિધા આપી દઈએ તો પ છી એ લોકોને એમાં જ ધ્યાન રહે છે એમનો ફોકસ એ સ્ટડી પર રહેતો નથી અને ખાવાનું પણ એ લોકો એ જોવા વગેરે જમતા જ નથી અને આજ કાલ ના આવા બધા નાની જનરેશો છે કે પછી આવા દસ બાર ના વર્ષ ના નાના નાના છોકરાઓ કે પછી તેર ચાર વર્ષ ના આવા છોકરાઓ તે લોકોને આવું ફોન આપી દે પરંતુ તે લોકો ને સારી રીતે ઉપયોગ કરી ઉપયોગ કરે કે ન કરે કારણ કે એ લોકો કેવી માહિતી જોઈ કેવી માહિતી ન જોઈ એટલે કે જે જોવાની હોય તે જોને જે ન જોવાનીવી વસ્તુ જોઈ કઢે જેના કારણે એમનું મન ભ્રમિત થઈ જાય છે જેના કારણે લોકો ઘણી બધી એવી એમના મગજમાં બધું ચાલ્યા કરે છે અને એમનું મગજ શાંત રહેતું નથી
હા એ તો છે જ હવે એ આપણા આપણે ધ્યાન રાખવું જોઈએ કે ઇન્ટરનેટ ના માધ્યમથી કોઈ વ્યક્તિ સારી બાબતે કેન્દ્રિત થતો છે કે ખરાબ બાબતે કેન્દ્રિત થતો છે એ આપણા પર ડિપેન્ડ હોય છે પરંતુ જો વર્તમાન સમયમાં જોઈએ તો ઇન્ટરનેટ ની ઉ ઉપયોગ કરતાં બધાને આવડવું જ જોઈએ કારણ કે હાલના સમયમાં આધુનિક યુગમાં તો ઇન્ટરનેટ વગર ચાલી શકે એમ જ નથી જો આપણે ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ કરીએ તો આપણે ખૂબ જ સારી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ અને આપણા જીવનમાં એ ખૂબ સારો લાભદાયક બની શકે છે, જેથી કરીને ઇન્ટરનેટનો ઉપયોગ કરવો એ આપણા બાળકો માટે પણ જરૂરી છે, પણ તેનો જે યોગ્ય ઉપયોગ કરે ને તો એ ખૂબ સારી બાબત છે. મેં તો એ જ ઈચ્છું છું, કે તમારા ઘરે પણ જે બાળકો હોય છે, એમને પણ તમે યોગ્ય રીતે ઇન્ટરનેટનો લાભ મેળવતા શીખો, જેથી કરીને વિકેન્દ્રિત ના થઈ જાય.
હા, તો અમે યોગ્ય રીતે સાવચેતી રાખવી તો ખુબ જરૂર છે, કારણકે ઇન્ટરનેટ પર ઘણી બધી ખોટી માહિતી પણ આવે જેથી કરીને તમારા ફોનમાં એવા મેસેજ આવે છે, તમારા આટલા આટલા તમારા ખાતામાં આટલા પૈસા જમા થઈ ગયા અને આપડે જે બધો છે એટલે જે લિંક ખોલ્યા અને તે આપણે ઘણી આપડા ફોનની ઘણી બધી વિગતો કે ઓ ટી પી આપડે એ લોકોને જાહેર કરી દઈએ, તે પછી આપડા ખાતામાંથી એ લોકો આપડા બધા પૈસા ઉપાડી પણ લે છે, એવી છેતરપિંડી કે એવી બધી ગેર સુવિધાથી આપડે બચવું ખૂબ જરૂરી છે.
હા, એ બધું બચુંથી ધ્યાન રાખવું આપડે જરૂરી છે અને તમે પણ ઇન્ટરનેટ પ્રત્યે યોગ્ય કાળજી રાખીને, તમે પણ યોગ્ય રીતે એની અહ જાળવણી કરીને યોગ્ય રીતે એનો ઉપયોગ કરો અને તેમના તમારા ગામના બાળકો અને તમારા ઘરના બાળકોને પણ યોગ્ય રીતે તેની જાણકારી આપો, એવી હું ઈચ્છા રાખું છું અને તમને એવી શુભકામના પાઠવું છું, કે તમે પણ ઇન્ટરનેટ નો યોગ્ય ઉપયોગ કરતા ઘણા તમારા વિસ્તારના લોકોને તમે શીખી શકો છો.
હા. સારીતેયો ઉપયોગ કરી શકું એટલે ઘરના લોકોને પણ સારી રીતે સમજાવીશ
હા, એ સારી બાબત છે.